હા બોલો કેમ છો બસ મજામાં
હમ હું પણ મજામાં છું
શું કેવ મને વહેંચી
હવે હા આવે છે
નારે બોલો શું કરો છો
ક શું નહી આમ કામપતિઓને જમ્યા અને અમે છોકરા સ્કૂલ થી આવ્યા હવે
અચ્છા મારે પણ સોના કામ પતિ ગયું છે છોકરાઓ સ્કૂલ થી આવી પણ ગયાનેને પણ જતા રહ્યા ને એકલીટ બેઠી હતી ખૂબ ભરો
સાચી વાત ઘરનું કામ પતી જ જાય પણ છોકરા આઈ જાય હવે પાંચ વાગે છોકરા ઉઠસે નાસ્તા નાસ્તો કરશે પછી એધ ટુશન જશે
હમ્મ.
એ જ એજ અમારે પણ એજ છે બધું.
હમ્મ.
બીજું બતાવો તો કે બહાર જવાનો વિચાર છે તમારે આજે.
ટૂસન મુકેન જઈશ પસે.
અચ્છા ક્યાં જવાના.
એટલે માસી ને કીધું તું માસી હવે કઈ જગ્યા લઈ જાય ખબર નઈ મને અયાક. કઈ જગ્યા માર્કેટ લાગેને તો માર્કેટમાં લઈ જાય હશે.
અ માં ઈથકે. જવાના ચોક્સ છે.
હા.
માર્કેટ જવાના.
હા હા જવાની છે ને માસીને કીધું તું માસી કે પાંચ વાગે જઈસ હવે છોકરાને ટુશન મૂકેએ
હમ્મ.
પછી જઈશ માર્કેટ કે માર્કેટ બઉ મસ્ત સરસ વસ્તુ તું મલે કે. મેં કી સેની વસ્તુ મલે કે ગમે તે હોય લેવી હોય એ મલે ઘરનું આપને કટલેરી આપડે કપડાં બધું મલે.
અચ્છા બધી જ પ્રકારની ત્યાં વસ્તુઓ મળે
હા ગમે તે લેવું હોય તો બધું મલી જાય.
હમ્મ.
તમે લઈન જાજો જ કે હા કે પાંચ વાગે જઈ શકો.
જે પાંચ આગે જવાનો
હા પાંચ વાગે.
માસી જોડે તમે જવાના છો?
હા માછી હાર માસી ના હંગાતે જવા ની.
અચ્છા અરછા હું પણ વિચારી જ કરું છું. શું ક્યો છો?
બધુ માસીનના ઘેરે અહિયાં વાપી આવેલી ને વેકેશન કરવા માટે ફરવા માટે.
અચ્છા.
તો માસી લઈને જાય ને મને તો ખબર નહ કઈ જગ્યા જવાનું હવે.
હમ્મ.
તમે નહી જાતા કોઈ દાડ માર્કેટ મે?
હા નઈ હું મારે પણ આજુ પીછા જ છે જવાનું. એને બજાર જવાની મારે પણ આજે વિચાર છે અમારે ત્યાં પણ આ માર્કેટ ભરાય છે તો જઈશ અ મ થોડું શાકભાજી લઈ આવીશ આપડે ફરી આવી. થોડો સમય પસાર કરીને હ પછી ટાઈમ પાસ કરીને. શું કરીએે પછી આપડે શાકભાજી પણ લેવી હોય, થોડું થોડું ફરવાનું પણ થઈ જાય આપડું.
હાચી વાત. મને તો પેલા માર્કેટમાં જવ ને તો બધું વસ્તુ જોવાની મજા આવે.
રહી વાત
કેટલી બઉ સરસ સરસ વેરાયટીની વસ્તુ મળે છે.
ઈ તો છે અમારે ત્યાં પણ જે માર્કેટ ભરાય ને એનો અંદર મસ્ત સરસ મજાની વ વતુ આવે, કપડા ઘરની ઘરની બધી સામગ્રી હોય કપડા હોય, વડદાન મતલબ બધું જ બધું જ મળી જાય ઘર વપરાશ હોય કે કપડા હોય ગમે તેવય બધું જ મળી જાય છે. હમ્મ. એટલે એવા નવા નવા ટ્રેન્ડિંગ ટન્ડિંગ બધા અ કપડા આવે ને તો જોઈ જોઈને લેવાનું મન થાય સાડીઓ આવે
ખબ મસ્ત મસ્ત સરસ સરસ લો હોય ને જોવાની બહુ મજા આવે એવું મન થાય બધા લ લો.
હા હા.
હ આચેાગબો તો મેમ
નાના નાના છોકરો ન તો કેવા બાપરે કેવા સરસ
હા એ તો છે નાના છોકરાઓનું તો મસ્ત હા નાના છોકરાઓનું મસ્ત સરસ સરસ કપડા હોય ડિઝાઇનર કપડા હોય. જીન્સ હોય.
હા ના આપડે બી જોયયો સાડી જોઈએ ને તો એટલી સરસ સાડી આવે ને મા કટમે મસ્ત રાજસ્થાની સાડીયા મળે તો જ કે જઈએ તો આપણે
હા હા નહી અમારે ત્યાં પણ માર્કેટ બાંધણીને પટોળા અને અને સિલ્ક ની સાડીઓ અને બનારસ સાડીઓ અને ઈ બધી જ આવતી હો એ પણ સારા ભાવે થોડું તો આપડે ભાવતોલ કરવું પડે પણ છતાં એ સારા ભાવે એ બધી વસ્તુ આપણને મળી જાય
સાચી વાત હ તો ભાવ કરવું પડે તો ગમે તે કે અભાવ તો
હમ એ થોડું ભાવ તો તો આપડે અ કરવું જ પડે
સાાચી વાત ભાવ તો આપણે કરવું પડે તો ગમે ત્યા હા મને તો આવે ને પેલા માર્કેટમાં જઈએ તો પૂછે ને તો હ જાન પાંચસોની સાડીના હજાર રૂપિયા કહી દે ડારેક
હા
તો પછી આપણે એ ભાવ કરવું પડે હહ પછી આલસ લાસ્ટ એવું પછી પછી લાસ્ટ સાતસો, આઠસો કહીએ સા આપણે આપણે તો ડાયરેક્ટ એકી જ ભાવ કે પાંચસો માં આલવાની હે તો પસી એર ખાતો પાંચસોમાં આલી દે ભાવ કરવું પડે ખાલી
હા એ તમારે સારું છે તમે સરસ મજાનું ભાવ કરતા આવડે એટલે તમે એ કરી લેવ છો. મારાથી છે ને ભાવ નથ થી થતો એટલે મને થોડીક પ્રોબ્લમ હા મને ની ખબર શું મને ભાવ કરતા નથ નથી આવડતું. હા હું મારી સામે એક આંટી રે છે ને એ બી જોડે જ માર્કેટ બાજુ ઈ છે ને સરસ બજારો હાવુ કરી દે મને એમ કે તને ગમે છે. હું ત આમ કેઉં હહ મને ગમે તો છે. ઈ કે લેવું છે મેં કે હા કે લેવું છે, તો ઈ ભાવ કરાવે પછી, ભાવમાં એ નહી ફર પરવડેને તો ઈ મને પાછું કે તન લેવું જ હોય તો મેં કહ્યું હા ચલ લઈ જ લીએ. પછી મેં લઈ જ લીયા. ભાવ નહીં હોત ઓછો કરે તો પણ, કારણ કે ગમી ગઈ વસ્
આપણે લેવું હા હાચી વાત હે આપણે વસ્તુ ભલે ગમે હજારની કે બે હજ જારની હોવે
હમ
ગમી તો લઈ લેવાની હોય, નહીં કેવું હોય આપણે
હા એજ તો ગમે એટલે લઈ જ લેવાની. એનો મોકો નહી છોડવાનો, ભલે કેવી પણ હોય બાર્ગેનિંગ કરે કે ન કરે
હાચી વાત તમારે લાગતો હશે ને માર્કેટ?
હા. તો હું એજ કહુ છે ને, મારે ત્યાં હા ભરાય તો માર્કેટ ભરાય અમાંર ત્યા ગ્રાઉન્ડ છે. એ ગ્રાઉન્ડ માં મોટો માર્કેટ ના.
સાાચી વાત હ.
હ બેગ વોટર બોટલ નાના છોકરાઓ
હા હવે તો બહુ સ્કૂલ ના નાના છોકરા ના વોટર બોટલ આ બધું તું આયોલો છ આવે તો
આવા સાદી ના
ચોમાસા ના રેન્કોટ ચોમાસા ના રેન્કોટો અને
સાચી વાત હા હવે તો ચોમાસું આવવાનું વરસાદ પડવાનું હે માટે બધું છોકરા માટે
હા એજ તો એ બધુંને ખૂબ મજા દરોજ દરોજ નથી કેતી
એતો દરોજનું અ છે ને અઠવાડિયામાં બે વાર તો હા તો હું દરરોજ
હા હા
હમ દરરોજ તો પછી સમય જ નથી મળતો ને
ના દરરોજ તો જઈ તો મજા નહીં આવે દરરોજ થાકી જઈએ આપણેે
હા એ તો જરૂજ છે કઈ મજા ન આવે
દરરોજ મજા ના આવે
હા એ દરરોજ તો પછી આપણે પણ દરરોજ તો પછી આપણને પણ કામ હોય
આપણે કામ હોવે કાટું પડે રોજદર રોજ જતા જાવાનો
હા દરરોજે જવાનું બહ ભારી તો લાગે આ એેલ હું તો અઠવાડિયામાં એકાદ
અઠવાડિયા મે એક વખત હોય ને તો ચાલે શાકભાજી લે વાવા પણ બધું જોયાવા હે કે નહી હમ મે પણ એવું જ કરો અઠવાડિયામાં જાઉં હવે તો માસી ને ઘેરાય માસી લઈને જાય દરરોજ માર કટલે જાઈ માસી
હ સારું જ તો બારે તો રોચે નવું નવું જગા જોઈલો ફરી લ્યો
હ હાછી વાત છે
હમ
માસી મારે માં મારા માસી કોઈ દાળે જાય નહી હવે મેં આએલી ને એના માટ રોજ માર્કેટ લઈન જય માસી મન
ઓહ એવું પીછી રોજે નઈ જતા હશે તમે એવા એટલે રોજે રોજે તમને લઈ જાય બાર
રોજ લઈને જાય કે હાલ તન ફરી આવુ
એ સારું ને તમારા બાહને તમારા માસી પણ બહાર ફરી લે
હાચી વાત ને મને પણ મજા આવે બહાર ફરવાની ઓ
હા અચ્છા એવું તમને ગમે બહાર ફરવાનું સારું છે તમને ફરવાનું ગમે તો તો કદ કોઈ દિવસ આવો મારે ત્યાં પણ ફરવા માટે અમારે ત્યાં પણ સરસ મજાના માર્કેટ
ના આઈસ આઈસ કોઈ દાળ તમ બોલાવો ને તમ બોલાવી ચોકસ આવી પાકો
હા ચાલો ઠીક છે તો પછી મળીએ આપ
હા હા હા હાઓ જય શ્રી કૃષ્ણ